હલો. હલો કેમ છો?
હલો.
હલો કેમ છો?
હા હા મજામાં તમે કેમ છો?
હા હા મજામાં બસ મજામાં હું હેતલ વાત કરું છું. આજે હું ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ આપડે વાત કરશું
હાશ
હાય.
ખરી વાત છે એતો
સારી વાત છે એ તો હમ્મ આજના અત્યારના જમાનામાં શું છે કે બધાને ટાઈમ નથી હોતો એટલે બધા ઓનલાઈન શોપિંગ કરતા હોય છે. તો તમારું શું કેવું છે ઓનલાઈન શોપિંગ સારી કે ઓફલાઈન શોપિંગ સારી
હા ઓ લા ઓનલાઈન શોપિંગ પણ સારું છે કેમ કે એમાં આપડો ટાઈમ બચે છે. અને ઓફલાઈન શોપિંગ પણ જેમ ઘરે આપડે નવરા હોઈએ તો ઓફલાઈન શોપિંગ
હોઈએ તો ઓફલાઈન શોપિંગ માટે જઈએ નકર આપડે ઘરે નવરા ન હોઈએ ઓફિસ ધંધા બચત તા હોઈએ
ને ઓફલાઇન શું તો ઓનલાઈન શોપિંગ લિસ્ટ છે કેમ કે તેમાં આપડે ટાઈમ પણ બચી
હમ્મ સાચી વાત છે તમારી કે ઓફલાઈન બી સારું છે ને ઓફલાઈન બી સારું છે બંને સારું છે આપ આપડા માટે જેમ કે
હા અને ઓનલાઈનમાં કેવું હોય છે કે ઓનલાઈનમાં ક્યારેક ક્યારેક એવું હોય આપણને તેમાં
એમાં
શું ખાય છે હમ્મ. કેટલી વખત એમાં ઓફર ચાલતી હોય છે કે એટલી સારી એવી તો એનો પણ
તેનો પણ આપણે લાભ સારો મળે છે હા એ વાત ભી સાચી છે તમારી કે ઓનલાઈનમાં ઘણી બધી એવી ઓફરો આવતી હોય જેમાં આપને ફાયદો થાય અને ઘરે બેઠા આપને મળી જાય વસ્તુ અને ઘણી વખત એવું થાય કે વસ્તુ આપડે જે મંગાયો હોય એ ના આવે અને બીજી વસ્તુ આવી જાય એવું ભી થાય છે ઓનલાઈનમાં હા અને એવું થાય છે. હા એટલા માટે આપને એવું થાય કે ઓફલાઈન શોપિંગ કરવે સારી લાગે આપને ત્યારે ઘણી વખત હા ઘણી વખત કાપડ સારું નો આવે ઘણી વખત જે આપણે જોતું હોય એ ફિટિંગ બરાબર નો હોય તો આપણેે એ પછી એમ થાય કે આના કરતાં ઓફલાઈન સારું છે.
હા સાચી વાત છે
અને જો આપણે વર્કિંગ આપણે જોબ કરતા હોય કામ કરતા હોય પછી ઘરનું બી કામ એટલું હોય તો આપણી પાસે ટાઈમ નો હોય તો ઓનલાઈન શોપિંગ આપણે સારી છે. કે ઓનલાઈન શોપિંગ આપણે કરી શકીએ પણ એમાં ઘણી વખત આ હા એવું બી થાય કે જે વસ્તુ આપણેે મંગાવી હોય એ વસ્તુ ના આવે ને બીજી વસ્તુ તું બી આઈ જાય ઘણી વખત એવું બી બને
હા એ વાત સાચી છે. પણ એ વખત એમાં ફ્રોડ ગણા થતા હોય છે.
હા અને ઓફલાઈનમાં આપણે આપણે દુકાને જઈને વસ્તુ ખરીદીએ આપડે હાથે લઈને જોઈ શકીએ તપાસી શકીએ કે કાપડ કેવું છે. કે દુકાનદાર સારા છે તો આપણે એમની સાથે વાત કરીને થોડા ઓછા ભાવમાં ભી લઈએ આપણે પણ ઓનલાઇનમાં એવું ઓનલાઈનમાં આપણેે એવું ન થાય એ વસ્તુ લઈ શકીએ આપડે હા જેવું ગમતું હોય એવું વસ્તુ આપડે ચેક કરીને આપને આંખને ગમે કે સારું લાગે આપને કાપડ સારું લાગે એવી રીતે આપણે ચેક કરીને પહેરીને લઈ શકીએ અને દુકાનદાર સારા હોય આપડે ત્યાંથી આવતા જતા હોય કે ઘણી વખત આપણે એ દુકાનેથી કઈ લીધું હોય તો આપણે ભાવ તલ ભી કરાઈ શકીએ છીએ અને ઓનલાઈનમાં એ આપને ઓપ્શન ના મળે ક્યારેક ક્યારેક
સાચી વાત છે ઓનલાઈનમાં એવું થતું હોય છે કે આપડે તે હાથમાં આપડણે જોઈ ના શકીએ અથવા આપડે જમવાનું કોઈ વસ્તુ મંગાવી હોય તો એ એ કેવું છે એ પણ આપણે જોઈ ના શકીએ અને ઓફલાઈન માં આપડે બધું નજરની સામે જોઈને ચેક કરીને લઈ શકીએ કે જમવાનું આપડે અ કઈક નવી વસ્તુ મંગાવી હોય જમવામાં તો એ વસ્તુ કેવી છે એ આપડણે જોઈ શકીએ
હા એ વાત ભી સાચી છે તમારી અમુક વાત આપઈ લઈ શકીએ આવે હા ઘણી વખત એવું થાય કે આપડે ઓનલાઈન શોપિંગ આપડણે કરી હોય કે કઈ બી વસ્તુ ખાવાની મગાવી હોય કે બીજી કઈ બી વસ્તુ મંગાવ તો આપણે એની રાહ જોવી પડે અડધો કલાક છે કે કલાક છે બે દિવસ છે પંદર દિવસ છે એવી રીતે રાહ જોવી પડે અને પેલું તો આપણે ઓફલાઈનમાં તો આપણે તરત દુકાને જઈને જે વસ્તુ આપણે ગમે એ લઈને આપણેે આવતા રહીએ છીએ.
સાચી વાત છે.
એ સારું છે કે આપણે જોઈને ચેક કરીને લઈ શકીએ.
અને ઘણી વખત એવું બી થાય છે કે આપણે અ ઓફલાઈન એટલા માટે ટાળીએ કે આપણી પાસે ટાઈમ નથી હોતો ખરીદવા માટે જવા નો પછી આપણે નયા જાય આવી એ સમય આપણો બગડે પાછું આપણે શોપિંગ કરવા જઈ એટલે આપણે આપણી પાસે કઈ ગાડી કે એવું કાઈ હોય વિહિકલ હોય તો સારું નકર પછી આપણે પૈસા ખર્ચી ને આપડે ખરીદવા જવું પડે એવું હોય.
હા સાચી વાત છે. ઘણી વાર રિક્ષા માં જવું પડતું હોય છે કે રિક્ષા દૂર હોય તો રિક્ષા આપને મળ
મળતી પણ ન હોય એવી જગ્યા કઈ હોય આપડે
એ પ્રોબ્લેમ થાય છે.
અને ઓન ઓનલાઈનમાં એવી કાંઈ પ્રોબ્લેમ નહીં આપણે વસ્તુ જોઈ તો આપણે તરત મંગાઇ લઈએ. કે ભઈ આ સારું લાગે છે તો આપડે મંગાઇ લઈએ. એક સારું છે એમાં અને આમાં આપણે રિક્ષા કરીને જાવું પડે ઓફલાઈનમાં. હા તડકો હોય કે વરસાદ બઉ પડતો હોય. હા તો ભી જવું પડે તો એટલું સારું કે આપડે જવું ન પડે તે આવી જાય. હા, એ ઘરે આયી જાય એટલે બે ના ફાયદા બી છે. ઘણા બધા બેના ફાયદા છે. કે ઓફલાઈન ના ભી એટલા ફાયદા છે અને ઓનલાઈનના ભી એટલા ફાયદા છે અને અત્યારે આ દોડ-ધામમાં કોઈને જોવા જઈએ તો કોઈને ટાઈમ જ નથી હોતો કે ઓફલાઈન શોપિંગ કરે એમ ખરીદી. હા સાચી વાત છે ઓફલાઈન ખરીદી કરવા માટે કોઈને એટલો બધો ટાઈમ જ નથી હોતો. એટલે બધા ઓનલાઈન શોપિંગ વધારે પ્રીફર કરે.
બરાબર છે અને ઘણી વાર એવું પણ થતું હોય છે કે આપણા ફેમિલી મેમ્બરમાં કોઈ એટલા સભ્યો હોતા નથી. તો અને આપડે નાના બાળકો હોઈએ તો એને મકીને આપડે જઈ ના શકીએ. તો એના માટે પણ આપણે ઓનલાઈન શોપિંગ કરી શકીએ.
હા, એ વાત ભી સાચી છે તમારી કે આપણા ઘરે કોઈ વડીલ હોય નહી તો આપણે નાના બાળકોને મૂકીને ક્યાં જવાના અને પાછો તડકો હોય વર વરસાદ આવતો હોય. કાંઈ બી પરેશાની હોય કાંઈ તો બી આપડે એવો ઓનલાઈન શોપિંગ કરી શકીએ.
હા થેન્કયું કે ચાલુ વરસાદ ન આપડે કઈ પણ જોતું હોય. તો આપડે બહાર જઈને ના લઈ શકીએ. તો આપડે ઓનલાઈન મગાવી દઈએ તો એ પણ આવી જાય.
હા અને ઓનલાઈનમાં એક એ બી છે. કે આપણે રીવ્યુ જોઈ શકીએ કે કોણે કેટલા રિવ્યુ આપ્યા છે એ એ તરીકે ભી આપણે મંગાવી શકીએ ઓનલાઈન શોપિંગ કરી શકીએ આપણે વાંચીને જોઈને.
હા એ સાચું છે.
પણ ઓફલાઈનમાં એવા ઓપ્શન નથી હોતા કે આપડે કોઈને પૂછીએ અહીંયા કેવું છે કેવું નહીિ. એવા ઓછા ઓપ્શન મળે.
હા એ તો આપડ કોઈ ગ્રુપ સર્કલમાં આપડા ફ્રેન્ડસ કોઈ લીધું હોય. તો આપણને ખ્યાલ હોય કે કીધું હોય કે પેલી દુકાનની વસ્તુ સારી છે તો ત્યાં જજે તો ને ખ્યાલ આવે બાકી તો આપડે એમ નેમ જતા હોય છે દુકાનને તો જોઈને લઈને આવતું રહેવાનું
હા. અને આપડે ઓ ઓનલાઈનમાં ઈ એક આપને ફાયદો રે કે આપણેે રિવ્યુ જોઈ કી કોને કોને લીધું છે કેટલું લીધું છે કઈ વસ્તુ સારી છે, આપણે જોઈ શકીએ છીએ.
હા એ વાત સાચી છે એના ઘણા બધા જ બધી વસ્તુ ના ફાયદા પણ હોય છે. ને નુકસાન પણ થતા જ હોય છે.
હા સાચી છે એવું છે અને શું કે પેલા પેલાના જમાનામાં આવું હતું ને કે એવું, ઓનલાઈન શોપિંગ કરેલ. તો ઘણા બધા એમાં આમ શોપિંગ કરતા જ નતા લોકો.
હા પેલા તો આવુ આટલો આધુનિક યુગ નહતો. એટલે લોકો આટલા વિકસિત નતા
ન તા.
અત્યારે બધું આધુનિક યુગ છે ઈન્ટરનેટ વાળો યુગ છે એટલે અત્યારે બધા લોકો અને ભણતર અત્યારે વધારે છે એટલે એમ પણ વધુ સારું છે.
હા એ વાત ભી સાચી છે કે આ
ભણતર ને એ છે એટલે તો ભી આપણે એમાં બુકને એવું બી મંગાઈ શકીએ છીએ.
હા. સાચી વાત છે.
નિબ્બી ઓનલાઈન શોપિંગ બી સરખું છે ને ઓફલાઈન શોપિંગ બી સરખું છે. બેમાં આમ જોવા જઈએ તો હા સરળ છે મને ટાઈમ હોવો જોઈએ સમય હોવો જોઈએ. સમય હોય તો ઘણી વખત બે વસ્તુ સારી જ લાગે આપને. હા અને સમય ન હોય તો બે વસ્તુ ના એમ કે આપણે હા જેમ કે આપણે ઓફલાઈનમાં તો ઘણી બધી વસ્તુ જેમ કે આ સોના દાગીના છે એ આપણે ઓનલાઈન ના ખરીદી શકીએ એમાં આપને વિશ્વાસ જ ના આવે. એ આપડે ફનિચર છે હા કેમ કે મોંઘી વસ્તુ હોય એમાં આપણે એટલું બધું જલ્દી વિશ્વાસ ના આવે એટલે આપણેે એટલે ઓફલાઈન જ આપણે ઈ જઈ ખરીદી કરવા માટે
હા અમુક અમુક વસ્તુ એવી છે કે આપણે ઓનલાઈન ન ખરીદી શકીએ.
હા ઓનલાઈન ના ખરીદી શકીએ જેમ કે વધું બોહુ રી સોના દાગીના છે એ વસ્તુ ભારી વસ્તુ કેવાય એટલે ઈ એમાં આપડે બો જોખમ નો લઈ શકીએ એમ હા. એમાં ફ્રોડ થવાની આપના વધારે બીક રે બીક રે હા. અને એમાં પછી પાછું સાચું ભી આવી જાય ખોટું ભી આવી જાય એવી ભી બી ક લાગે કે સોનાનું ના હોય તો શું કરવાનું?
બરાબર છે સરસ તે ઓનલાઈન ઓફલાઈન માં સરસ જાણકારી મળી વાત કરવાની મજા આવી તમારી સાથે ઓકે મળીએ બીચા મળીએ બીજા કોલ પર.
હા હા આભાર.